હલો ગુડ આફ્ટરનૂન બેન.
ગુડ આફ્ટરનૂન.
ગુડ ઇવનિંગ બેન.
હા હા ગુડ ઇવનિંગ શું કરો છો.
કઈ નઈ મજામાં.
અચ્છા અચ્છા.
આ તો ફોન એટલા માટે કર્યો કે હું મારી ફેમિલી સાથે રાજકોટ આવું છું. એટલે સૌરાષ્ટ્રમાં આવું છે સૌરાષ્ટ્ર અત્યારે શું વરસાદ સારો છે ને. તો ગિરનારને એ બધી જગ્યાએ ફરવાનો વિચાર છે.
હા હા તો
રાજકોટમાં આઈએ તો ક્યાંથી બધું કેવું પડે એમ
હા એમ તો નજદીક પડે પણ જો તમારે જુનાગઢ ને ફરું હોય તો તમારે પછી એના માટે અ જુનાગઢ બાજુ જવું પડે ગીર શાસન ને સોમનાથ ને બધું ફરવું છે તો તમે જુનાગઢમાં રહો તો ત્યાંથી તમને નજદીક પડે રાજકોટમાં થોડું દૂર પડી જાય.
હમમ અને રાજકોટમાં શું નજીક આજુબાજુ ફરવા જેવું કોઈ છે?
અ રાજકોટમાં જો એમ રાજકોટ સિટી ફરવા માટે છે, પ છી ત્યાં ગોંડલ છે ને કિલ્લાઓને થોડું ઘણું હોય છે. અને બીજું તો તમે આ જે બહાર જાઓ પછી આમ રાજકોટથી પચાસ કે સાહીઠ કિલોમીટર દૂર જ ચોટીલા મ દિર છે ચામુંડામાંનું બહુ મોટું મંદિર છે.
બરાબર બરાબર ક્યાં કેટલું થાય?
પચાસ કે સાઈઠ કિલોમીટર મતલબ એક કે દોઢ કલાક નો રસ્તો છે.
હમ હમ અને સેમાં ટ્રાન્સપોર્ટેશન મળી રહે.
હા ટ્રાન્સપોર્ટેશનમાં મળી જાય અને તમારે સિટીમાં ફરવું હોય તો સિટી બસ પણ છે બીઆરટીએસ છે એટલે એમાં પણ વાંધો ના આવે બહુ ઓછી કોસ્ટે તમે આખું સિટી ફરી શકો.
એવું એમ હમ રાજકોટ એમ કેવું મજા આવે જોવાનું કોઈ મંદિર ને એવું બધું?
હા જો અમારા થોડાક અમે જ્યાં રહીએ છીએ ને થોડાક જ દૂર એક બહુ મોટું સ્વામિનારાયણ નું મંદિર છે એ બહુ જ મસ્ત છે લાઇક દિવસે પણ એટલું સારું છે ને નાઈટ નો વ્યૂ તો તમને એટલો સારો લાગે ને કે તમને એવું જ લાગે કે અહીંયા જ બેસી રહી અને અહીંયા જ ટાઈમ સ્પેન્ડ કરીએ પછી થોડું એક દૂર છે ત્યાં કૃષ્ણ ભગવાનનુ એ રાધાનું છે રાધામાં તા નું એક મંદિર છે ઈસ્કોન એ પણ બહુ મસ્ત છે.
બરાબર બરાબર
સાંજના ટાઈમે ત્યાં તમે ગયા હોય તો બી તમને બહુ મજા આવે. અ બાકી તો રાજકોટમાં કેવું હ ઇન્ડસ્ટ્રીને એવું છે એટલે એટલું બધું ફરવાનું નહી પણ હા મોલ ને એવું બધું છે ક્રિસ્ટલ મોલ કરીને એક છે. જેની અંદર બહુ બધી શોપ છે ડીમાર્ટ છે, પેન્ડલુસ છે, મ સ્ટર ડી આઇ વાય છે એવી રીતે બહુ છે.
એટલે એક જ જગ્યા એટલું બધું મળી રહે એમ.
હા એક જ જગ્યાએ ક્રોમાની શોપ ને બધું મતલબ આખો આખા બધા આ બધું ભેગું થઈને જે બન્યું છે એને ક્રિસ્ટલ કરીને નામ આપ્યું છે. ક્રિસ્ટલ મોલ જ કહેવાય તો તમારે એક જ જગ્યાએ જવું હોય ને કે ભાઈ ચાર પાંચ કલાક સ્પેન્ડ કરવા છે તો તમે ત્યાં જઓ તો આરામથી થઈ જાય મૂવી મૂવી પણ જોઈ શકો થિયેટરને એવું છે ગેમિંગનું પણ એની અંદર છે.
બરાબર બરાબર એટલે અમે શોપિંગ કરવાનું વિચારતો હતો એટલે ચાલો ત્યાં થઈ જશે શોપિંગ તો વાંધો નહી આવે.
હા ત્યાં થઇ જાય.
અને કઈક શક્કર બાગ જોવું એ છે?
હા હા છે ત્યાં શક્કરવાગ જેઉ થોડુંક દૂર છે એ બહુ સારો છે. પછી એક બીજો છે પ્રદ્યુમન પાર્ક કરીને છે. ત્યાં પણ બહુ સારું જોવાનુંને એવું છે.
બરાબર બરાબર પ્રદ્યુમન પાર્ક.
હમ ત્યાં બહુ સારું છે. એ પાર્ક જેવું છે લાઇક આમ નોર્મલ થોડું ગાર્ડનને એવું છે પછી એની અંદર અમુક અમુક પ્રાણીઓ જે હોય ને જે અવેલેબલ હોય એ ટાઈપ ના છે
હેલ્પ ઝુ છે એમ
હા પાર્ક છ એટલૅ મતલબ ઝૂ જેવું છે આખું એકલું ઝૂ નહી મતલબ બધું આમ કોમન છે કે ઝુ પણ છે ગાર્ડન પણ છે એવી રીતે છે
હમ અને સક્કરબાગમાં
શક્કર પાર્કનો મને એટલો આઈડિયા નથી કેમ કે અમે લોકો ત્યાં ગયા નથી હજુ એટલે
હમ હમ હમ બરાબર બરાબર
ક્યારે આવવાનો વિચાર છે તમારે
અ અમારે પરમ દિવસે જ આવું છે
અચ્છા અચ્છા તો રહેવાનો કે કોઈ ઓલો ઇસ્યુ થાય તો મને કહેજો હું વ્યવસ્થા કરી આપ પ તમને
હા હા વાંધો નહી તમે બીજું કહો
બસ તમે અત્યારે ક્યાં છો
હુ ગાંધીનગર
અચ્છા અમારે બહાર જવાનો વિચાર છે પણ હજુ નક્કી નથી કે વેકેશનમાં કયાં જઈએ
એવું એમ
હા
બરાબર બરાબર નક્કી કરો તો હ બરાબર બરાબર ગાંધીનગર આવો તો આવો તમે
હા હું એજ પૂછું છું કે ત્યાં શું કોઈ ફરવાલાયક જગ્યા છે
અરે ગાંધીનગર માં તો આખું ગાંધીનગર ફરવા જેવું જ છે
અચ્છા એવું છે
હા અમારે ગાંધીનગરમાં એક તો પ્લાનિંગ કરેલું સિટી છે ગાંધીનગર અમારે ગાંધીનગરમાં તમે આવો ને તો લગભગ ચાલીસેક જેવા સેક્ટર છે બધા સેક્ટર માં ગાર્ડન જ ગાર્ડન એમ સાંજે નીકળો ને તો બહુ સરસ વ્યુહ આખા સિટી નો
હા
પછી અમારા ગાંધીનગર નું ફેમસ છે ગૌચાર ગાર્ડન
કયુ ગાર્ડન
ગૌ ચાર
ગચાર ગાર્ડન
હા એટલે ગરુડ છે
હા
ઘ ચાર રોડ ગ ચાર રોડ ઉપર છે અહિયાં છે ને ક ખ ગ એમ રોડ છે એમ હા ઘ સર્કલ અને ચોથું ઘ રોડ અને ચોથું સર્કલ
અચ્છા અચ્છા એટલે ભેગું થઈને ઘચાર ગાર્ડન
હા એ અમારા આખા ગાંધીનગર નું ફેમસ ગાર્ડન છે
કેમ એમાં એવું તો શું છે
હા! અહિયાં બઉ. એટલે ત્યાં પબ્લિક સાંજે ના ટાઈમે હોય. એટલે અહિયાં ત્યાં પછી. નાની એલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખબર છે. મૂર્તિ છે.
હા!
બસ ત્યાંથી થોડી નાની એવી મૂર્તિ બી છે. જ્યાં સરદાર પટેલ.
અચ્છા અચ્છા. એટલે મતલબ બધ પબ્લિક ત્યાં આવતી હશે. એટલે ફેમસ થઈ ગયું છે.
હા! પછી બીજું તો અમારે છે, અહિયાં ગિફ્ટ સિટી.
ગિફ્ટસ સિટી.
આખા ગુજરાત નુ ફેમસ ગિફ્ટ સિટી.
અચ્છા અ્છા! એટલે મને એનો કોઈ આઈડિયા નથી. શું છે એમાં?
એ ગિફ્ટ સિટી માં છે ને, બધી બહારની કંપનીઓ આવી છે. અને તમે અહિયાં ત્યાં જાઓ ને ગેફ્ટ સિટીમાં, તો તમને એવું લાગે કે, તમે વિદેશ ગયા છો એવું એમ.
ઓહ!
હ આ ગૂગલ ની, એસબીઆઈ ની એવી બધી મોટી મોટી કંપનીઓ છે. ત્યાં. એકદમ ઊંચી ઊંચી બિલ્ડિંગો છે.
અચ્છા અચ્છા!
પછી અમારે બીજું છે, અહિયાં ઇન્દ્રુડા પાર્ક છે. ઇદોડા પાર્કમાં છે ને, જુ છે. એ જૂ તો બઉ એટલે પ્રાણીઓ એટલા બધા, જો ત્રણ પ્રાણી છે જંગલી સિંહ વાગ અને ચિતો આસારી દીપડો અને બી બીજા બધા સાદા સાદા પ્રાણીઓ અજગર ને એવું આવે ને, ખિસ્કોલી ને, વાંદરા ને, હરણ ને, મગર ને એવું અને પક્ષીઓ વાળું છે ના હા પક્ષીઓ છે.
હા!
અને ડાયનોસોર નું ડાયનોસોર પાર્ક છે. અંદર નાનો એવો સાઈડમાં.
ઓ ડાયનોસોર તો એક્ઝિસ્ટ નથી કરતા. પણ લાઈક એના સ્ટેચ્યુ ને એવું હશે.?
હા! સ્ટેચ્યુ છે એના.
અચ્છા!
હા! એમાં તમને તમે સાંજે સોરી બપોરે જાઓ તો, સાંજે નીકળો.
ઓહો! એટલે મતલબ એટલો બધો ટાઈમ કન્ઝ્યુમ થઈ જાય, એ ફરવા લાયક સારું હશે.?
હા! એટલે ગ્રીનરી જ ગ્રીનરીજ અંદર. તમારે ચાલવાનું થાય થોડું પણ થાય થાકી જવા. પણ મજા આવે.
હા! એ તો એન્જોયમેન્ટ માટે, તમારે થોડુંક તો ચાલવું પડે હવે.
હમ! પછી અમારે બીજું છે અહિયાં, અક્ષરધામ મંદિર.
હા! એની મેં બહુ વાતો સાંભળી છે. કે બહુ સારું છે. નાઈટ વ્યુ ને એ બધું સારું છે. તમે ગયેલા છો,? ત્યાં કેવું છે?
હા! તો અહિયાં છે ને? અહિયાં અમારે અમે રહીયા ને, ત્યાંથી દસ એક દસ બાર કિલોમીટર જેવું થાય.
હા!
એટલે ત્યાં છે ને, સ્વામિનારાયણ મોટું મંદિર છે ત્યાં
અચ્છા!
અને વચ્ચે વચ્ચ મંદિર છે. પછી એની એક સાઈડમાં છે ને એક બે અઢી થી ત્રણ કલાકને એક આખું એમ શું નું ગોઠવેલું છે. અંદર એટલે પેલા જાવ ને એટલે તમને બધું બતાવે કે સ્વામિનારાયણ ભગવાન કેવી રીતે આ્યા તા. શું થયું? એ બધી સ્ટોરી હોય. પછી-' એમનો ઉદ્દેશ શું છે? કઈ રીતે આટલો મોટો સંપ્રદાય બન્યો? એમ એ આખી સ્ટોરી છે. એટલે બે અઢી ત્રણ કલાક ત્યાં નીકળી જાય. પછી મોલ તો બહુ બધા છે અમારા ગાંધીનગર માં મા ને બધું મસ્ત શોપિંગ કર્યું હોય તો અહીયાં સ્વાગત હોલિડે કરીને એક મોલ છે. ત્યાં હમણાં જ આયા ત કોક્ષ મુસ્લિમ ના પ્રમોશન માટે વરુણ ધવન ને બધા છે.
અચ્છા અચ્છા
હમ્મ હમ્મ પછી અમારે છે મહાત્મા મંદિર છે અહિયાં
મહાત્મા મંદિર ગાંધીજી નું હસન
હા એટલે ગાંધીજી એ કઈ રીતે સત્યાગ્રહ કર્યો હતો શું કર્યું તું દાંડી કૂટી ને બધું જે એમની આખી સ્ટોરી છે ને આઝાદી હલાય ત્યાં સુધીની
હા
એ બધી એ એમાં કેવું કે આપણને એક પેલું હેડફોન આપી દે
હા
આપણે રૂમમાં એન્ટ્રી કરીયે ને એવો હેડફોન માંથી અવાજ ચાલુ થઈ જાય અને આપડેને આખી સ્ટોરી સંભળાય અને આપડે સામે ફોટા જોવાના
એટલે તમને એમ પ્રોપર ફિલિંગ આવે બધું
હા બધું આપણને બધી હિસ્ટ્રી આઝાદી ની આપડેને ખબર પડી જાય
અચ્છા અચ્છા તમે જે રીતનું કહો છો એ રીતે તો બહુ સારું લાગે છે કે ભાઈ એકવાર તો ગાંધીનગર વિઝિટ કરવું જ જોઈએ
હા વિઝિટ કરવું જ જોઈએ આમ અને આપડે ગુજરાત નું કેપિટલ ખરું ને
હા એજ એ તો છે. પણ મેં હજુ સુધી આમ વિચાર કર્યો તો એક બે વાર પણ આવી નથી કે એવું કઈ કામ નહોતું એટલે ગાંધીનગરમાં આવવાનું થયું નથી
હમ અહં અને પછી અયા વિધાનસભા અને સચિવાલય ને એ બધું બી જોવાનું છે સારું સારું
હા પણ એની અંદર તો એન્ટર ના થવા દે ને તમને નોર્મલ લોકોને
ના જવા દે પણ થોડી પરમિશન લેવી પડે આગળથી
અચ્છા અચ્છા મતલબ થોડી ઘણી પરમિશન એવું બધું હોય તો તમને અમુક એરિયામાં જવા દે બાકી
હા હા હા સારું ચલો હું પરમ દિવસે આવું રાજકોટ હા તમામે ગાંધીનગર આવો તો મને ફોન કરજો
ઓકે ઓકે હા
સારું સારું